હેલો
હા બેન કેમ છો
હા હું મજામાં છું તમે કેમ છો બેન
હું પણ મજામાં છું મારી અવાજ આવે છે તમને
હા જી આવે છે
ઓકે તો આજે આપણને ટોપિક એ છે મને વિચાર આવ્યું કે આજે આપણે પરિવાર અને સંબંધો વિશે થડીક ચર્ચા કરીએ કે
હા ગર ને મેમ
હા તો હું એ કેહેવા મામાંગુ છું કે પરિવારે એ આપના જીવનનો સૌથી મહત્વ નો ભાગ બને છે જેમ કે પરિવારે આપને પ્રેમ સુરક્ષા અને સંસ્કાર આપે છે જેવી રીતે પરિવારે આપને સુખ દુઃખ સાથે ભેગા કરવા માટે પરિવાર વગર એ જીવન અધૂરોું લાગે છે અને તે આપણને સહક છે પરિવારમાં સૌથી મહત્વનો ભાગ તો માતા અને પિતા ભજવે છે જે આપણને જીવનમાં પ્રથમ શિક્ષક પ્રથમ શિક્ષ આપને જ્ઞાન આપે છે તેના પહેલા આપને માતા પિતા આપને પોષણ પાલન સંસ્કાર શીખવે છે તો આપણા માટે ઘણ જ ત્યાગ કરે છે પરંતુ આપણે કઈ કરીએ છીએ તો મને તો એવું લાગે છે કે પરિવાર એ એવું અટુટ બંધન છે જેના કારણે કો પણ વ્યક્તિ એ તોડી નથી શકાતું તો તમારા વિચાર એના ઉપર શું કહેવા માંગે છે
તમે સાચું કીધું આપણા જીવનમાં પરિવાર ન બહુ મહત્વ હોય છે જેમ કે હું તમને કહેવા માંગુ છ માનવ જીવનમાં પરિવાર અને તેના સંબંધોનું મહત્વ ખૂબ જ અનન્ય છે પરિવારે એ માત્ર લોહીના સંબંધો જોડાયેલા સમૂ નથી પરંતુ તે પ્રેમ સુરક્ષા અને સંસ્કાર નો પાયો છે તે વ્યક્તિ તેના માનસિક અને ભાવનાત્મક વિકાસની પ્રથમ પાઠશાળા છે જ્યાંથી બાળક વ સારા નરસાાની સમજ મળે છે પરિવાર અને સગા સંબંધ ધી આપણા જીવનમાં દરેક સુખ દુઃખમાં સાથ આપે છે મજબૂત કૌટુંબિક સંબંધો તો વ્યક્તિ એક એકલતા ને લાગડી માંથી બહાર કાઢે છે આજના આધુનિક સમયમાં જયારે લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત હોય છે ત્યારે પરિવાર સાથે આવેલો સમય માનસિક શાંતિ અને ઉર્જા પ્રદાન કરે છે. વડીલો નો આશીર્વાદ અને બાળક બાળકોનું નિર્દોષ હાસ્ય ઘર નું વાતાવરણ જીવંત રાખે છે તો સુખી અને સમૃદ્ધિ સમાજનું નિર્માણ સારા પરિવાર માટે ખૂબ જ સંબંધો પર જ આધારિત છે અ તમે પરિવાર એ છે કે આપણાને ગમે તે કોઈ બી સુખ દુઃખ હોય કોઈ બી પરેશાની હોય તેમાં આપણાને સગા સંબંધીઓ સાથા સાથે મળે છે આપણા પરિવાર આપણે છોક રાઓને જો સ્કૂલમાં મૂકે તો તેમાં આપણાને ગ ગણો પ્રોબ્લેમ થાય છે તેમાં આપણાને સગા સંબંધીઓ હેલ્પ કરે છે આપણને સજેશન આપે છે કે કઈ સ્કૂલમાં મૂકવું છે કેવી રીતે રાખવું છે આપડા છોકરાઓને કેવી રીતે એ લોકોને મોટા કરવાના છે તે પ્રતિ પણ આપણને થોડી બહુત જ્ઞાન આપે છે. છોકરાઓને કેવી રીતે ભણાવવું છે ક્યાં ભણવું છે કોની જોડે વાત કરવાની છે. તે બધું આપણાને પરિવાર એકબીજાની સાથે રહીને એકબીજાને સમજ આપે છે. તો તમે તમને આજે મેં વાતો કરી તો તમને સમજમાં આવી ખરિ?
હા. સમજમાં આવી અને તમે સારી રીતે સમજૂતી આપી અને પરિવારમાં તો મને એવું લાગે છે કે ભાઈ બહેન ભાઈ બહેન નો સંબંધ એક એવો સંબંધ છે જેમાં મસ્તી, મારપી સહયોગ ભરેલો હોય છે જેના માટે એકબીજાનો સંબંધ અતૂટ પ્રેમનો હોય છે. અને દાદા દાદી નું મહત્વ તો આપણા જીવનમાં અનુભવ સારા સંસ્કાર શીખવે છે. કે કેવી રીતે રવું વડીલો તે કેવી રીતે ત કરવી એના માટે આપણને નાની નાની વસ્તુ શીખવે છે અને હા પ્રેમ અને લાગણી પ્રેમ અને લાગણી એ પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને લાગણીનો સંબંધ એ મજબૂત બનાવે છે જેમ કે અને કોઈ પણ સંબંધ વિશ્વાસ પર ટકેલી હોય છે અને વિશ્વાસ વગર સંબંધો લાંબા સમય સુધી ટકી શકાતા નથી. જો આપણે આપના પરિવાર ઉપ કે કોઈ પરિવારના કોઈ એક વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખી તો અ વિશ્વાસ સાથે સંબંધ ખુબ જ મજબૂત બની જાય છે. અને જો આપને પરિવાર કોઈ મુશ્કેલીમાં ફસાયેલા હોય તો એક એવું કહેવત પણ છે કે એક લાકડી તો તૂટી જાય પરંતુ અ લાગની તો તૂટે નહી એવી રીતે પરિવારમાં દરેક સભ્ય એ સાથે રહીને હળી મળીને ને પોતાનો આદર કરવો જોઈએ અને એકબીજાને સમાન માન આપવ જોઈએ અને તે લોકો ન પરિસ્થિતિ કે મુશ્કેલી કોઈ પણ નાની કે મોટી કી મુશ્કેલી હોય તો એકબીજાથી વાતો કરવી જોઈએ હલ કરવું જોઈએ. એવું નહી કે પોતે જ એકલા ને એકલા એના નિકાલ કરવું જોઈએ પરંતુ ત જો તમે પરિવારમાં બીજા વ્યક્તિથી વાતો કરશો તો તને અજુક જ્ઞાન મળશે. ના ત્રીજા વ્યક્તિથી વાતો કરશો તો બીજા કોઈ જ્ઞાન આપશે એ એવી રીતે આપણે નાની નાની કે મોટી મોટી મુશ્ક કિલીઓ ખેડીઓને એકબીજા થી હલ કરવું જોઈએ અને હું એ જે કહું શું કે એકબીજા સાથે ખુલ્લા દિલથી વાતો કરવી. જી અને ગેર સમાજમાં પણ ઓછી તેની કરવી જોઈ જેથી તેની મુશ્કેલીઓ શમય આપને હિંમત અને સહારો આપે છે અને પરિવાર આપણને સત્ય પ્રમાણિકતા અને માનવતા ના મૂલ્યો શીખવે છે કે આપણે એકબીજાના સંસ્કાર કેવા છે કેવા મૂલ્યો છે કેવી રી તે આપને એકબીજાને પ્રેમ આપી શકીએ અને પરિવારમાં તો સૌથી સારી એ બાબત છે જવાબદારી જવાબદારી એ વડીલો પાસે હોય છે દરેક સભ્યો અને પરિવારના કોઈને કોઈ એક વડીલ તો હો છે. હોય છે. કે જેની પાસે એની આખા પરિવારની, જવાબદારી હોય છે, અને અને આ એક જવાબદારી ફક્ત એવી જ માણસ કરી શકે છે. જે આખા પરિવારને સમજી વિચાર કરી શકે, અને એક મહત્વ ત્વ બાબત એ પણ છે, પરિવાર ની એકતા તેના વધુ મજબૂત બનાવે છે, અને સારા સંબંધો માટે ધીરજ અને સમાજન જરૂરી એ ખુબ જ જરૂ- જરી બની ગઈ છે, અને જો પરિવારમાં એવું પણ થાય છે કે જો કોઈ વ્યક્તિ આપને આપણાથી ભૂલ કરી દે કે સામે વાળા ભૂલ કરી દે તો એને માફ કરી દેવું જોઈએ. જેના કારણે સમાધાન અને નાના નાના મોટી ભેદભાવ ભૂલી જવું જોઈએ, જેથી એકબીજાને માફ કરવાથી સંબંધો પણ મજબૂત બને. જા છે તો તમારા એના ઉપર શું વિચાર છે?
હા મારો વિચાર છે જો આપડે પરિવાર વિશે વાત કરીએ ને તો પરિવાર ખુબ જ અગત તિયાં જેમના પરિવાર નથી હોતા, તે લોકોનું કોઈ જીવન હોતું નથી, પરિ પરિવાર વગર બધા લોકો બેકારળ છે પરિવારમાં જેમ કે હોય માં, માં માં જેવું ના હોય તો તે ઘર બેકાર હોય મમ્મી વગર છોકરાઓ બહુ ખરાબ હોય છે, મમ્મી હોય તેના મમ્મી લોકો આપડા છોકરાઓને અ સારી રીતે તે રાખે છે આખા આપણી જીવન માં સારી રીતે સ્કૂલ મોકલાવે ભણાવે ખ એ બધું કરે છે મમ્મી લોકો, જેમ કે પરિવાર એ માનવ સમાજ ન સૌથી મહત્વપૂર્ણ અને પાયા ન એકમ છે, તે માત્ર લોહીના સંબંધો માંથી જોડાયેલા નથી. પરંતુ તે પ્રેમ સુરક્ષા સહકાર અને માનસિક ટેકાનો મુખ્ય સ્ત્રોત છે, પરિવારમાં રહીને વ્યક્તિને જીવનના સાચા મૂલ્ય સંસ્કારો અને સામાજિક જવાબ દયો સમજણ મળે છે, સુખી પરિવારે એ માનસિક શાંતિ અને ખુશી ની ચા વી છે, આજના આધુનિક યુગમાં દોડધામમાં ભરેલા યુગમાં પારિવારિક સંબંધો મહત્વનું વધુ વધી ગયું છે, ભલે લોકો પોતાના કામ કે અભ્યાસ માટે દૂર રહેતા હોય પણ પરંતુ પરિવાર સાથેના ભાવનાત્મક સંબંધ અને સંવાદિતા હંમેશા એક બન છે, પરિવાર ના સભ્યો એકબીજાના સુખ દુઃખ સાથે, બનીને જીવનના પડકોરાને સામનો કરી હિંમત આપે છે, જો તમે પરિવાર ના સંબંધો સાચવો મજબૂત રાખવા ચહો. તો તે બહુ અગત્યનું હોય છે, તમે પરિવારને આપડા મોટા કાકા બાપા જે હોય છે દાદી દાદા હોય છે તે લોકોની સાથે મળીને રાત્રે બેસીને તેમનાથી આપડણે કવિતાઓ સાંભળીએ. આપણે તેનાથી વાર્તાઓ સાંભળીએ તો તેમાં ખુબ જ આનંદ આવે છે. અને નાના છોકરાઓને કાકી કાકા, મામા મામી અને ભાઈ ભાભી બધી જોડે બેસીને જે રમતો રમીએ, અને આપણે વાર્તા કરીએ વાતો કરીએ તેમાં ખૂબ જ મજા આવે છે પરિવાર હોય ને તો બહુ મજા આવે છે. પરિવાર વગર જીવન આખું આપણું ખરાબ હોય છે, પરિવાર એ જ આપણું બધા મોટામાં મોટો સ્ત્રોત છે. આપણેે બધા મળીને પરિવાર હોય તો ગમે તે તહેવાર હોય તહેવાર માં પણ પરિવાર ન હોય તો તહેવારો બેકાર હોય છે, પરિવારના તહેવારોમાં આપડા બધા પરિવાર ના લોકો જો દૂર રહેતા બી હોય ને તો તે લોકો સમયે તમારી પાસે પાસે આવે છે મળે છે તમારી જોડે વાતો કરે છે, અને તમને ખુબ આનંદ આવે. આપે છે, આપણા મમ્મી પપ્પાઓ કે ભાઈ બહેન હોય કે માસા માસી હોય કે કોઈ ફુવા હોય. આપડે બધા જોડે એકદમ ફ્રીલી ફ્રેન્ડલી વાતો કરીએ છીએ. આપને કોઈ બી દુઃખ તકલીફ હોય ને તો આપડે આપણે પરિવાર માં વાતો રાખીએ, તો આપણા પરિવાર આપને સજેશન આપે છે પરિવાર ન હોવાનું બહુ મૂલ્ય છે આપણા જીવનમાં પરિવાર નહી તો કઈ નહી તમે તમને કેવું લાગે છે કે આ પરિવાર આપણાને જરૂરી છે
હ તમારી વાત તો સાચી છે તમારી વાતો સાચી છે કે પરિવાર એ અ સંયુક્ત પરિવાર એ પ્રેમ અને સહયોગ અને સાથે રહેવાની ભાવના પણ વિકસે છે અને આધુનિક જીવન અને પરિવાર આધુનિક જીવનમાં લોકો વ્યસ્ત તો બની ગયા છે હવે આજના જમાના માં જોએ કે સોશલ મિડિયા સોશલ મીડિયા એવી એવી બધી નાની નાની મોબાઈલ પર પ્લે જેના માટે લોકો પોતાના ટાઈમ વેસ્ટ મોબાઈલ ઉપર કરે છે પરંતુ મારું માનવું એ છે કે આપણે સમય કાઢીને પરિવાર સાથે બેસવું જોઈએ અને પરિવાર સાથે સાથે વાતો કરવી જોઈએ
સારું કર્યું તમે બેન તમે સારું દીધું છે આપણે આ વિશે જે ચર્ચા થઈ છે તે ખુબ જ સારી અને
આ ખુબ જ સરસ છે આપણે તમે આજે મને માહિતી આપી ને તેના બદલ આપનો ખુબ ખુબ આભાર
ઓકે તમારો પણ ખુબ ખુબ આભાર